હા, કેમ છો? બઉ મજા તમે કેમ છો?
બસ એકદમ મજામાં એકદમ મજામાં- હા, એકદમ-
હા, તો આજનો- હા, તો આજનો આપણો વિષય છે, ઓનલાઈન શોપિંગ વિશે- તો આજના યુગમાં તો હાલમાં બધા- બધા શું છે કે ઓનલાઈન શોપિંગ વધારે પ્રમાણમાં કરે છે કારણ કે, બધાને ઘર બેઠું જે ઓનલાઈન વસ્તુ મંગાવે છે એ ઓનલાઈન- વસ્તુ ઘર બેઠું મળી જતું હોય છે. હાલમાં એવી પણ ઘણી બધી છે, કે જેના દ્વારા લોકો- ઓનલાઈન શોપિંગ કરી શકે છે તો, તમારે એના વિશે શું કઈ કેવું છે.
હા બિલકુલ કેમ કે આ વિષય બહુ જ ઊંડાણ પૂર્વક છે અને- આના વિશે તમે જેટલી વાત કરો એટલી બહુ ઓછી છે કેમ- કે વિષય જ આટલો ઊંડાણ પૂર્વક જઈ શકે છે કેમ જેમ કે ઓનલાઈન શોપપિંગ - ની વાત આવે તો ઘણી બધી- અત્યારે તો અવેલેબલ કેટલી બધી માર્કેટમાં એપુ છે એપ્સ બધી- કેટલી બધી ઘણી બધી એપ્લિકેશનો છે જેમાં- ઘણા બધા તમારી જોડે વિકલ્પો હોય છે જેમ કે તમે ઓફલાઈન ખરીદી કરી શકો છો કે પછી- તમે ક્યારે બહાર નથી જઈ શકતા કે કોઈ વસ્તુ તમને ઓફલાઈન ના મળી હોય- તો એ વસ્તુ તમે- તમારા મોબાઈલમાં અથવા તો ગૂગલમાં કોઈ પણ જગ્યા ઉપર તમે- સર્ચ કરો છો તો એ વસ્તુ તમને ઓનલાઈન મળી જાય- હોય છે એમ એટલે એક પ્રકારનું એવું પ્લેટફોર્મ છે. છે ઓનલાઈન કે તમને ઓફલાઈન કોઈ પણ વસ્તુ ના મળતી હોય તો- છેલે લાસ્ટમાં તો તમારી પાસે આ ઓપ્શન તો હોય જ છે કે- ઓનલાઈન તમને એ વસ્તુ- તમે સર્ચ કરશો તો એ વસ્તુ તમને તરત જ મળી જશે એમ અને- અત્યારે તો ખરીદીની વાત આવે તો ખરીદીમાં તો ઓફલાઈનમાં તો બધું- બહુ વધારે બેનો તો બહું વધારે ખરીદી કરતી હોય છે તમને પણ- ખ્યાલ હશે મને એની ચોઈસ- તો એને વધારે ખરીદી નું જ બહુ વધારે ઇન્ટરેસ્ટ હોય છે. છેને લોકોને જેમ કે મેરેજ હોય કે પછી- કોઈ દુકાન પર સેલ લાગયો હોય તો- તો એ વધારે એમ તો એવડા લોકો નુ- વધારે ઇન્ટરેસ્ટ હોય છે એમાં એમ ખરીદી ઉપર તો તમે શું કેશો એના ઉપર-
હા ભાઈ વાત તો તમારી આ સાચી છે અને હું છે. ને- આ વખતે ઓનલાઈન શોપિંગમાં મારો અનુભવ બહુ મસ્ત રહ્યો છે. કારણ- કે મેં એક શૂઝ મંગાવ્યા હતા પેલા તો મને થોડો ડર લાગ્યો કે- સાઈટ બરાબર આવશે. કે નહીં આવશે પણ જય્યારે પ પાર્સલ આવ્યું ને ત્યારે- મેં તે શૂઝ પહેરી જોયા તો મને ત્યારે એકદમ ફિટ અને- પરફેક્ટ લાગ્યું હતું અને હા જો સાઈઝ નાની મોટી હોય તો તે રિટર્ન પોલિસી પણ બહુ સરસ છે એટલે કોઈ ચિંતા નથી અને મેં છે ને આ જે ઓનલાઈન શૂઝ મંગાવ્યા હતા એ મેને ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યા હતા અને પહેલા મેં એમાં કેવું છે કે રિવ્યૂ પણ આપેલા હોય છે તો મેં એ રિવ્યૂ વાંચીને ઓનલાઈન અ બુક કરાવ્યા હતા અને તે મારું પાર્સલ આવ્યું હતું ઓનલાઈન કઈ પણ આપણેે લઈએ તે પેલા આપણે છે ને નીચે કોઈએ જે ખરીદી કરી હોય એ રિવ્યુ જોવા જોઈએ અને એ રિવ્યુમાં ફોટા પણ આપેલા હોય છે જો વસ્તુ સારી હોય તો આપણને તેમાં ખબર પડી જતી હોય છે અને આપણે સહેલાઈ થી તેનો ઓર્ડર કરી શકીએ છીએ
હા બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે ઓનલાઈન વસ્તુ બધી પ્લેટફોર્મ ઘણા બધા એમેઝોન છે ફ્લિપકાર્ટ મિશો શોપી સીન એપ છે સાવના એપ છે ઘણા બધા એવા એપ્લિકેશન હોય છે કે જેના માધ્યમ થી આપણે કોઈ પણ વસ્તુ મગાવી શકતા હોય છે અને ખાસ તો ઘણા લોકો તમે જેમ વાત કરી કે કોઈ પણ આપણે વસ્તુ મગાવી છે તો હવે એ વસ્તુ આપડે એમાં ઘણા બધા ઓપ્શન પણ અવેલેબલ હોય છે તમે વાત કરીએ એમ એ રીતે આપડે એમાં એક ફિલ્ટર નું ઓપ્શન આવે છે જેમાં આપણને જે પસંદગી હોય આપડી એ પસંદગી પ્રમાણે આપણે ફિલ્ટરમાં કોઈ પણ વસ્તુ આપણે સિલેક્ટ કરીએ તો એ પ્રકારે આપડી જે મનપસંદ જે વસ્તુ આવશે એજ આપણને શો કરશે એટલે આપડો ટાઈમ પણ એમાં બહુ બધો બચી જતો હોય છે અને આપડણે ઓફલાઈન લેવા જઈએ તો એનાથી પણ વધારે આપડો ટાઈમ કન્ઝ્યુમ થતો હોય છે આમાં એટલે એ પણ એક વસ્તુ સારી બની ગઈ છે અને ડિલવરી પણ તમને એક થી બે થી ત્રણ દિવસમાં મળી જતી હોય છેને એમાં પણ તમે ઘણા બધા એમાં એવા પ્રીમિયમ જે આવતા હોય છે તમે પરચેસ કરો તો તમને સેમ દિવસે જ તમને જે દિવસે તમે પરચેસ કર્યું હોય તો એ દિવસે તમને ઓર્ડર આપવામાં આવતો હોય છે એટલે એ પણ એક વસ્તુ અત્યારે બઉ સારી થઈ ગઈ છે અને ઓફલાઈનમાં પણ સારું જ છે એમ કે ઘણી વાર ઓનલાઈનમાં પણ બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે ઘણી વાર કોઈ પ્રોડક્ટ આપડે મગાવી હોય તો પછી કઈક બીજીજ પ્રોડક્ટ આવે જતી હોય છે કે પછી કોઈ વસ્તુ બઉ વધારે ક્વોલિટી નું ના હોય તો બહુ ઓછી ક્વોલિટી ની વસ્તુ હોય જેમ કે કપડામાં બહુ વધારે થતું હોય છે તેમાં ક્યારેક આપડે તો ઓફલાઈનમાં એક વસ્તુ સારી પડે છે જે કે તમે કોઈ વસ્તુ ખરીદો છો તો એ વસ્તુ તમે જાતે જ તમે એ વસ્તુને અડીને લઈ શકો છો એમ તો એ વસ્તુ તમે જોઈને લઈ શકો છો એમ તો એ વસ્તુ એક સારી કેહેવાય છે એમ એટલે ઘણી બધી બધી વસ્તુ હોય છે તો શું કેશો તમે તમે ક્યારે ખરીદી કરેલી છે ઓફલાઈન કે પછી તમારો કોઈ એવો અનુભવ કે તમે કોઈ વસ્તુ લીધી હોય ને ખરાબ આવી હોય એવો તમને કઈ અનુભવ હોય
હા તમે જે કહ્યું એ વાત સાચી છે કે હવે ના લોકો શું સમય બચાવવા માટે લોકોન ઘર બેઠા ઓનલાઈન શોપ ઈનંગ કરવા માંગે છે કારણ કે બજારમાં જવ ભીડમાં જવ અને ટાઈમ બહ વેસ્ટ થાય છે તેના કારણે લોકો ઓનલાઈન મંગાવે છે અને હું કહું તો મેં જયારે ઓનલાઈન શોપિંગ કરી છે ત્યારે એવું તો કઈક નથી બન્યું કે મેં જે વસ્તુ ખરીદી છે એ સારી નથી નીકળી મોસ્ટ ઓફલી એમ તો સારી જ છે અને ઓફલાઈન તમે કહ્યું એમ કે ઓફલાઈન આપણે કોઈ બી વસ્તુની ખરીદી કરીએ તો એ આપણે આપણી જાતે એને સ્પર્શ કરીને જોઈ શકીએ છીએ કે એ વસ્તુ કેવી છે અને એ ક્વોલિટી કેવી છેમ આપણે ઓનલાઈન મંગાવએ તો એ આવે પછી આપણને એનું ખબર પડતું હોય છે અને જો આપણે કોઈ વાર એમ. કઈ પણ વસ્તુને આમ શોપિંગ કરવાના હોય ઓનલાઈન ક્યાં તો ઓફલાઈન તો જયારે કોઈ સેલ ચાલતો હોય કે બેંકની ઓફર હોય ને ત્યારે આપણે ખરીદી કરીએે ને તો આપણને ડિ- ડિસ્કાઉન્ટ પણ મોટું મળી જતું હોય છે અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ મળે એટલે લોકો અ ખરીદી પણ વધારે પ્રમાણમાં કરતા હોય છે
હ બિલકુલ બિલકુલ કેમ કે ઘણી બધી ઓફર્સ આમાં એવું પણ થતું હોય છે કેમ કે ઓફર્સ વગેરે ઓફલાઈનમાં આવતી હોય પણ એ બધું ખ્યાલ ના હોય આપણને આપડે હજી કોઈ બાજુ વાળા કોઈ માસી હોય તો એને જાણ કરી હોય કે આજે સેલ ભરાણો છે તો આપડે જવાનું છે તો ખ્યાલ પડે એમાં ઓનલાઈન તો કેવી વસ્તુ છે કે. તમે ક્યારે પણ ફ્રી ટાઈમમાં હોવ તો ક્યારેક તમારે કોઈ વસ્તુ જોતી હોય તો. તમે એમાં જોઈ શકો છો કે કેટલું ડિસ્કાઉન્ટ છે અને ક્યારે જેમ કે નવરાત. ત હોય કે દિવાળી હોય કે પછી જન્માષ્ટમી હોય. ઘણા બધા એવા તહેવારો હોય છે ત્યારે પણ. તમે ઘણી વાર જોતા હશો કે ઘણી બધી ડિસ્કાઉન્ટ મળતું હોય કે. ઘણી બધી ઓફર્સ હોય છે જેના લીધે વસ્તુ લેસ થતી હોય છે. અને મેં પણ હમણાં જ એક એવો અનુભવ કરેલો કે હમણાં જ. એપ્લિકેશન હતી જે હમણાં નવી નવી જ આવેલી હતી. સાવના કરીનેતી તો એમાં જ હમણાં ત્રણ દિવસ સુધી. સેલ હતો એમાં કોઈ પણ તમે પ્રોડક્ટ પરચેસ કરો છો. તો એ માત્ર સો રૂપિયામાંજ તમને મળશે એમ. કોઈ પણ વસ્તુ તમે મગાવી શકો છો. કોઈ પણ કપડાં હોય કે પછી જ્વેલરી હોય કે. ઘણી બધી વસ્તુઓ હતી એમ તો એમાં હા એ રીતે બધું હોય છે એમ એટલે. ક્યારેક એવી ઓફર્સ આવતી હોય છે કે જે આપડે. ઓનલાઈન હોય તો આપણને ખ્યાલ હોય એમ કેમ કે ઓફલાઈન તો કોઈ વસ્તુ. ક્યારે સેલ ભરાય ને. ક્યારે સેલ પાછો દૂર થઈ જતો હોય તો આપણને. ખ્યાલ ના હોય એમ તો એના વિશે શું કેશો. હલો.